હલો
કેમ છો બેન?
મજામાં છું, તમે પણ તમે ક્યા છો
હું પણ મજામાં છું, તો આજે આપને પરિવાર વિશે વાત કરવા માંગતા છીએ, તમને ખબર છે કે પરિવાર શું છે?
ખબર છે ને, તો તમને એટલે કે જાણવું છે કે આપણા જીવનમાં પરિવાર નું શું મહત્વ છે?
હા મને એ જાણવું છે, કે પરિવારનું શું મહત્વ છે અને મને તો ખબર છે પરિવાર વિશે પરંતુ એની અંદર સુધી મને જાણવુ છે.
હા હું તમને બતાવુ કે આપણા જીવનમાં પરિવાર નું શું મહત્વ છે? આપણે જોઈએ છીએ તો આપ જો પરિવાર એક માત્ર એટલે કે લોકોનું જૂથ નથી, પરંતુ એક પ્રેમ, લાગણી અને વિશ્વસનીયથી એટલે કે વિશ્વાસ જોડાયેલું રહેલું હોય છે, એક નાનકડું એક ઘરનું આપણું નાનકડું એક વિશ્વ છે, જ્યાં માણસ જન્મે છે ઉછરે છે, અને જીવનનો પ્રથમ પાઠ શીખવે છે, તેજને તેને જ પરિવાર કહેવામાં આવે છે. એટલે કે બાળકનો જ્યાં જન્મ થાય છે, અને જન્મથી તે તે યૌવાન સુધી અથવા તો ક્યાંક વૃદ્ધ સુધી તે જ્યાં રહે છે, તે એનો પરિવાર માનવામાં આવે છે, તેને પરિવાર કહે છે. પરિવારમાં આપણા માતા, પિતા, ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી એ બધા આપડા મળીને બધા પરિવાર એક બને છે. જેને આપણે આજે પરિવાર કહીએ છીએ, પરિવારમાં પરિવાર એ બધા પરિવાર છે, તો હવે પરિવાર આજે જોઈએ તો આપણે કેટલીક બધી એવું થઈ ગયું છે, કે લોકો એ એ ઝઘડો ને લડાઈ કરીને આખો પરિવાર એ બીખરી જાય છે, ઉપર આપણે સંભળીએ છીએ તો હવે તમારે હું જાણવા માંગુ છું, કે પરિવાર ની સુરક્ષા કેવી રી કરવી અને પરિવાર એક કેવી રીતે બચાવી શકે છે, તો શું તમે એના વિશે જાણો છો કઈ?
હા તમે જે કીધા એ તો ખુબ જ સરસ છે, પરંતુ મને પણ કેવું છે કે પરિવાર એ આપણા માટે શું છે, પરિવાર એ એક સમૂહ છે, પરંતુ એકબીજાથી પ્રેમ અને લાગણીઓ સાથે એ જોડાયેલા છે. કેટલાકમાં તો બે પ્રકારના પરિવાર હોય છે, જેમ કે સંયુક્ત પરિવાર અને એકલા પરિવાર. સંયુક્ત પરિવારમાં બધા લોકો સાથે રહે છે, જે તમે અગાડી કીધા દાદા, દાદી, કાકા, કાકી, વગેરે અને આ એકલા પરિવારમાં માત્ર માતા, પિતા અને બાળકો જ રહે છે, આમાં સ્વતંત્ર વધારે હોય છે, પરંતુ ક્યારેક એકલા પણ અનુભવાય છે. પરીન અમ પરિવારનું મહત્વ એવું હોય. છે કે જે પ્રેમ અને સુરક્ષા. પરિવાર આપણને સુરક્ષા પ્રેમ આપે છે, જયારે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે પરિવાર જ આપને સાથ આપે છે, અને શિક્ષણ અને સન સંસ્કાર પરિવારે જ આપે છે, જેના કારણે આપણે શીખીએ છીએ, કે મોટાઓનો આદર કરવો, નાનાને પ્રેમ આપવો, આ બધું પરિવારે જ શીખવે છે, અને સહારો અને પ્રોત્સાહન પણ પરિવારે જ આપે છે. જ્યારે આપને નિરાશ થઈએ ત્યારે પરિવાર આપને હિંમત આપે છે, તું કરી શકે છે આ શબ્દ આપને આગળ વધવા પ્રેરણા આપે છે, પરિવારમાં સભ્યોની ભૂમિકા તો બધાની હોય છે જેમ કે માતા, પિતા પછી દાદા, દાદી, ભાઈ, બહેન. અ માતા પિતા પરિવાર નું હૃદય છે, અને પિતા પરિવાર નો આધાર છે, જેના કારણે જેના કારણે તે જવાબદારી નિભાવે છે, અને પોતાનું જીવન અ ઊંચું બનાવે છે. પરિવાર સાથેનો સમય તો કાઢવો જ જોઈએ, અને જો આજના વ્યસ્ત જીવનમાં લોકો કો પાસે પરિવાર માટે તો સમય રહેેવો જ જોઈએ, તમે શું કેવા માંગો છો?
તમે જે વાત કરી એ હું માનું છું, તમે જેમ કે કીધું કે માતા અને પિતા ઘર નું એ આધાર છે, તમે વાત બરાબર કરી અને તમે જે વાત કરી કે એ મુશ્કેલ ના સમયમાં આપડો સાથ આપે છે, આપડે જય્યારે ક્યારેક નિરાશ થઈ જઈએ. એ આપણો સાથ આપે છે, બરાબર છે તમારી વાત પરંતુ એ તો પહેલાની વાત હતી, જયારે પરિવાર એક જૂથે રહેતા હતા, એક સાથે બધા રહી જતા હતા, ભાઈ ભાઈ એક સાથે રહી જતા હતા, આજના સમયમાં એવું કઈ પણ જોવા મળતું નથી. આજના સમયમાં આપણે જોઈએ તો માતા અને પિતા એ પોતાના બાળકને સંસ્કાર આપવામાં કમી કરી દે છે, જેના કારણે તેમના જીવનમાં ખુબ જ નુકસાન થાય છે. બાળકને નાનપણથી સંસ્કાર ન આપવા હોવાથી તે મોટા થઈને તે તે મોટા થઈને તેની અંદર પૂરતા અને એવો પ્રભાવ આવે છે, જેના કારણે તેનો ભવિષ્ય એ ખરાબ બને છે. છે. આજે આપડે જો જોઈએ છીએ તો જેમ કે આપણે નાના બાળક આ કામ નહી કરવાનું તેની અંદર ગુસ્સો આવે છે, જેમ કે બાળક છે કે આ કઈક રમકડું કે કા તો ફોન કાં તો મોબાઈલ રમી રહ્યો છે, અને આપણે એનાથી લઈ લઈ છીએ, તો એની અંદર ગુસ્સો આવે છે, અને માતા પિતા પાછું તેને આપી દેતા હોય છે, તેના કારણે બાળકનું જિદ્દીપણું અને તેનું ભવિષ્ય ખરાબ બને છે. એના કારણે તેનું માતા પિતા તેનું જીદ પૂરી કરતા હોય છે, અને તે બાળક એ પોતાના જે જે પોતાની જે લાગણીઓ છે જે લાગણીઓ માતા પિતા એ વ્યત કરતા હોય છે, તો એવી રીતે બાળકની અંદર લાગણીઓ વ્યત કરવી નહી જોઈએ, જયારે બાળક એ કોઈક સારી વસ્તુ માટે રડતો હોય, તો કઈ તો વાત છે, પરંતુ જ્યારે કોઈક એવી વસ્તુ છે કે જે આપણે નથી આપી શકતા કા તો જરૂરી નથી તો એ વસ્તુ માટે ક્યારે બાળકની વીસો પૂરી ન કરવી જોઈએ, તે આજલ બાળકો જે છે માંગે છે, માતા પિતા તેને તે લઈ આપતા હોય છે, એના કારણે આજે પરિવાર એ બગડી રહ્યો છે, કેમ કેમ કે માતા અને પિતા એ જ ઘરના આધાર રહેલા છે, બાળકને બગાડમાં સૌથી મોટું કારણ એમનો જ છે, આજે આપણે જોઈ રહ્યા છો તો ત્યારે પહેલાના સમયમાં પરિવાર અને પરિવાર મળીને સાથે મળીને બેસીને સાથે જમતા અને ખાતા તો એ કેટલી મોટી વાત હતી, તો સાથે બધા મળી અને જોડીને બધા ખાઈ રહ્યા છે, પરંતુ આજે આપણે જોઈએ તો એક વ્યક્તિ એ ક્યાં બે ને ખાઈ રહ્યો છે, એક વ્યક્તિ ક્યાંય બેસીને ખાઈ રહ્યો છે, સાથે બેસીને જમતા પણ નથી. એ સૌથી મોટી બાબત છે પહેલાના સમયમાં જયારે બાળક અને માતા પિતા સાથે બેઠતા ત્યારે તેમનું સંસ્કારોનું સર્જન થતું હતું. અને તેમની અંદર સંસ્કારો આપવામાં આવતા હતા. આજના સમયમાં બાળકને સમય આપતા નથી. માતા પિતા અને બાળક એ માતા પિતાની સાથે નથી બેસતો. એનું લાગે છે કે એમનેથી હું શું શીખીશ? એ મને શું શીખાવશે? પરંતુ એ એની સૌથી મોટી ભૂલ છે અને માતા પિતાની સૌથી મોટી ભૂલ છે કે આજના સમયમાં તે માત્ર ને માત્ર કમાવામાં કે એમના ધ્યાન આપતા છે. બાળકને સંસ્કારમાં કોઈ પણ ધ્યાન આપતા નથી. એ સૌથી મહત્વનો મુદ્દો છે. પરિવારને બચાવવા માટેનો આજનો સૌથી મહત્વનો મુદ્દો છે તમે એના વિશે શું કહો છો?
હા તમે તો જે કીધુ તું ખુબ જ સરસ છે‌. પરંતુ આજ કલ ના બાળકોમાં તોટે ટેકનોલોજી ના કારણે લોકો મોબાઈલમાં વધારે વ્યસ્ત રહે છે. આથી પરિવાર સાથેનો સમય ઓછો પ થાય છે કેટલાક લોકો નોકરી માટે ઘરથી દૂર રહે છે જેના કારણે પરિવારથી દૂર થાય છે આ સમસ્યાઓને દૂર કરવા માટે આપણે જાગૃત રહેવું જોઈએ જેના કારણે આપણે શરીર સારા પરિવાર માટે શું કરવું તે જરૂરી બનવું જોઈએ અમારા માટે તો મારા પરિવાર એકબીજા ન આધાર આધાર કરો જોઈએ પ્રેમથી વાત કરવી જોઈએ ઝઘડાને ટાળવો જોઈએ એકબીજાને સમજણ આપવું જોઈએ અને આપણે બધા બાબતોનુંું પાલન કરવું જોઈએ તો પરિવાર હંમેશા ખુશ રહે છે ખુશી પરિવારમાં તો ખુશી પરિવાર સાથે જ ખુશી મે છે. પરંતુ ખુશી પૈસાથી નથી મળતી તે પરિવારથી જ મળે છે જ્યારે આપણે પરિવાર સાથે હસીતીએ છીએ ત્યારે સાચી ખુશીે મળે છે પરિવાર એક એવો એવી જગ્યાએ છે જ્યાં આપણે નિર્ભર બની શકીએ અહી કોઈ પણ પ્રકાર ન દ હ કરવાની જરૂર નથી પરંતુ પરિવાર આપણે જોઈને જ સમજી જાય છે કે આને આને શું કેવું છે મને તો એવું જ લાગે છે પરિવારે આપણા અ મિત્ર છે એના સાથે મિત્ર જેવી વાતો કરવી તેમની સાથે લાગણીઓ અનુભવી અને તેમની દુઃખ દર્દમાં એમની વાતો સાંભળવીું અને તેમને શાંત રહેવું કહેવું અને તેમને વધારે પૂર્વક વધારે પૂર્વક સન્માન કરવું જોઈએ જે આપણાથી મોટા હોય તે લોકોને સન્માન કરવું જોઈએ જેથી આપણે જીવન વધારે પૂર્વક બની શકીએ છે ઊચું જેના કારણે પરિવારે એક આપ જીવનની સૌથી મોટી સંપત્તિ છે એ કોઈ માંગવાથી મળતું નથી એ એમના પરિણામો ઉપર મળે છે આપણે પરિવારને પ્રેમ આપવો જોઈએ સમય આપવો જોઈએ અને તેનું મહત્વ સમજો જોઈએ કે પરિવાર શું છે જો પરિવાર મજબૂત હોય તો વ્યક્તિ પણ મજબૂત બને છે અને સમાજ પણ મજબૂત બને બનાવે છે જેના કારણે પરિવાર એકબીજાને અ એકબીજાને હિંમત આપે છે. મને તો તમે ખુબ જ સરસ વાતો કીધું અને ખુબ જ સારી રીતે સમજણ આપી છે હવે ચાલો અમે તો બહ વાતો કરી લીધા અને તમે મને ખુબ જ સરસ રીતે સમજણ આપી. દીધા છે
હ
હ